શું મારો અવાજ આવી રહ્યો છે, મિત્ર.
હા તમારો અવાજ આવી રહ્યો છે.
હા તો તમે શું કરી રહ્યા છો અત્યારે?
હૂં અ અત્યારે બેેશી રહ્યો છું. હા હું અત્યારે
તો અત્યાર તમે ફીટ છો હમ
હા
તમા ,
અમારી કોલેજમાં તો અત્યારે સારી ચાલી રહી છે.
હલો
હલો
અવાજ આવે છે મારો
હા આવી રહ્યો છે.
તો કેવી ચાલે છે તમારી કોલેજ લાઈફ અત્યારે
કોલેજ તો સારી ચાલે છે અત્યારે
મેરા તો અત્યારે તમે ફ્રીજ છો ને વાત કરવા માટે
હા હું અત્યારે ફ્રીજ છું.
તો આજે આપણે મોબાઈલ પર થોડીક ચર્ચા કરીએ. અ મોબાઈલ આપણા જીવનમાં ખુબ ફાયદાકારક અને જોવા જઈએ તો નુકસાનકારક પણ છે હમ મોબાઈલ એ ટેકનો ટેકનોલોજી ની સૌથી મોટી એમ કેહેવા જોઈએ તો સારી પણ સ જ છે. તો મોબાઈલ એ આપણા આપણા માટે ટૂંક જ સમયમાં અને ઓછા સમયમાં જો તો ખૂબ મોટી ક્રાંતિ લાઇ છે. આપણે દરેક વ્યક્તિ પાસે જોઈ છે કેટલા મોટા પ્રમાણમાં તે લોકો પાસે મોબાઈલ હોતા હોય છે અત્યારે આપણે એક જ પરિવારમાં જોઈએ તો પરિવારના દરેક સભ્ય પાસે મોબાઈલ હોય છે તેનો ઉપયોગો ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. તો મોબાઈલ ફોન આજે આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે તેના ઘણા ફાયદાઓ પણ છે જેમ કે કોઈનો તો ઝડપી સંપર્ક કરવા માટે મોબાઈલ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ સાથે ગમે ત્યાંથી તરત વાત આપણે કરી શકીએ છીએ. પછી શિક્ષણ વિભાગમાં જોઈ તો ઓનલાઈન અભ્યાસ વિડિઓ લે ત્યાર પછી બુકને શિક્ષણ એપ દ્વારા. ભણતર આપણે સરળતાથી કરી શકીએ છીએ. આપણે યુટ્યુબ પર વિડીયો જોઈને પછી કોઈ પણ ગૂગલ બુક પરથી આપણે. ઘણી બધી જાણકારી મેળવી શકે છે. તે પણ આપણે ઘરે બેઠા પણ મેળવી શકીએ છીએ. હોય છે ઇન્ટરનેટ દ્વારા દુનિયાભરની માહિતી થોડી ક્ષણમાં મળી જાય છે. આપત્કાલીન મદદ મેળવી શકે છે જે કે અકસ્માત કે. અન્ય ઇમરજન્સીમાં તરત પોલીસ પછી એમ્બ્યુલન્સ. પરિવારને આપણે સંપર્ક કરી શકીએ છીએ. આપણે મોબાઈલ દ્વારા ફોટાઓ વિડીયોગ્રાફી વગેરે કરી શકીએ છે. મનોરંજન પણ આપણે તેના દ્વારા કરી શકીએ છીએ જેમ કે વિડીયો ગેમ છે પછી. મુવીસ તે આપને નિહાળીને. મનોરંજન મેળવી શકીએ છે આધુનિક યુગમાં મોબાઈલ ફોન. માનવ જીવનનો અભિન ભાગ બની ગયો છે આજે નાનથી લઈને મોટા લગભગ દરેક વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ કરે છે શરૂઆતમાં મોબાઈલનો ઉપયોગ માત્ર વાતચીત કરવા માટે. થતો હતો પરંતુ આજે તે એક નાનું કમ્પ્યુટર બની ગયું છે. શિક્ષણ આરોગ્ય વેપાર પછી બેંકિંગ મનો. રંજન સંચાર અને સરકારી સેવા જે અનેક બાબતોમાં મોબાઈલ. મહત્વાની ભૂમિકા ભજવેે છે. યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો મોબાઈલ જીવનને સરળ ઝડપી. અને વધુ સુવિધાજનક બનાવી શકે છે. મોબાઈલે મોબાઈલે સંચારનું શ્રેષ્ઠ સાધન છે મોબાઈલ નુ સૌથી મોટો ફાયદો એ છે કે તમે ગમે ત્યાં અને ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ સાથે સંપર્ક કરવાની સુવિધા આપે છે. ફોન કોલ વિડીયો કોલ મેસેજ અને ઈમેલ દ્વારા પરિવાર મિત્રને અન્ય કોઈ વ્યક્તિ સાથે સરળતાથી વાત કરી શકાય છે. વિદેશમાં રહેતા લોકો સાથે પણ સેકન્ડોમાં અશક્ય બને છે. મોબાઈલ દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરીને વિશ્વભરની માહિતી તરત મેળવી શકાય છે. સમાચાર હવામાન રમત ગમત પછી વિજ્ઞાન ટેકનોલોજી. સરકારી યોજના અને વિવિધ વિષયો વિશેની માહિતી માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય છે. મોબાઈલ દ્વારા યુપીઆઈ નેટ બેન્કિંગ અને મોબાઈલ વોલેટની મદદ થી પૈસા મોકલવા બિલ ભરવા મોબાઇલ રિચાર્જ કરવા ટિકિટ બુક કરાવવા અને ઓનલાઈન ખરીદી કરવા જેવી અનેક સેવાઓ સરળ બને છે, આથી સમય અને મહેનત બંને બચે છે. વ્યાપારિકો માટે મોબાઈલ ખૂબ ઉપયોગી છે ઓનલાઈન મીટિંગ ગ્રાહકો સાથે સંપર્ક ડિજિટલ માર્કેટિંગ ઓનલાઈન વેચાણ ની ચુક પણ જે કામગીરી મુબાઈલથી સરળતાથી થઈ શકે છે. ઘણા લોકો મોબાઈલ દ્વારા અને ઓનલાઈન વ્યવસાય કરીને રોજગાર પણ મેળવે છે. મોબાઈલ દ્વારા ઘણા કામો ઘરે બેઠા થઈ જાય છે. જેના કારણે આપણો સમય બચે છે, જેમ કે સરકારી સેવા, બેન્કિંગ ખરીદી અભ્યાસ અને માહિતી મેળવવા માટે લાંબી લાઈનો રેવાની જરૂર રહેતી નથી આપણે ઘરે બેઠા પણ તે કાર્ય પૂર્ણ કરી શકે છે. ને આધુનિક મોબાઈલમાં ઉત્તમ ગુણવત્તા વાળા કેમેરા હોય છે જેઓને મહત્વ પુણ ક્ષણ પ્રવાસ અને પરિવાર સાથેની યાદોને ફોટા અને વિડીયો ના રૂપમાં સાચવી શકાય છે, તો તમે કઈ આગળ મોબાઈલ વિશે કે્યાં માણસો
હા મિત્ર તમે ખૂબ સરસ વાત કરી. વર્તમાન યુગને ટેકનોલોજી નો યુગ કહેવામાં આવે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ના વિકાસ ના કારણે માનવ જીવનમાં અનેક પરિવર્તન આવ્યા છે તેમાં મોબાઈલ ફોનની સૌથી મહત્વ પુર્ણ શ્રોતો માંની એક છે. એક સમય હતો જ્યારે લોકો સંપર્ક કરવા માટે પત્રો અથવા લેન્ડલાઈન ફોન પર આધાર રાખતા હતા. આજે મોબાઈલ ફોન દરેક વ્યક્તિના હાથમાં જોવા મળ્યું છે. બાળકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો વ્યાપારીઓ, સરકારી કર્મચારીઓ, અને વડીલો દરેક માટે મોબાઈલ ઉપયોગી સાધન બની ગયો છે. મોબાઈલ ના ઘણા બધા ફબા ફાયદા છે. મોબાઈલનો સૌથી મોટો ફાયદો એ છે કે તે લોકોને ક્ષણોમાં એકબીજા સાથે જોડે છે. ફોન કોલ, એસ એમ એસ વિડીયો કોલ અને મેસેજિંગ એપ દ્વારા વિશ્વના કોઈ પણ ખૂણામાં રહેલા વ્યક્તિ સાથે સંપર્ક કરી શકાય છે. ઇન્ટરનેટ દ્વારા કોઈ પણ વિષયની માહિતી સેકન્ડોમાં મેળવી શકાય છે. સમાચાર, હવામાન, પરીક્ષાની માહિતી સરકારી યોજનાઓ અને વૈજ્ઞાનિક માહિતી સરળતાથી ઉપલબ્ધ બને છે યુપીઆઈ મોબાઈલ બેન્કિંગ, ક્યુ આર કોડ અને ઓનલાઈન ટ્રાઝેક્શન દ્વારા રોકડ પૈસાની જરૂરિયાત ઓછી થઇ ગઈ છે. જેથી વધારે પૈસા લઈ જવાનો ડર તે પણ દૂર થઈ ગયો છે લોકો પોતાના ફોનમાં જ ઓનલાઈન બેન્કિંગ દ્વારા પૈસાની ચુકવણી કરી શકે છે. વેપારીઓ ગ્રાહક સાથે સીધો સંપર્ક રાખી સકે છે. ઓનલાઈન ઓર્ડર મેળવી શકે છે અને ડિજિટલ માર્કેટિંગ દ્વારા પોતાના ધંધા નો વિકાસ પણ કરી શકે છે.
મોબાઈલ ફોનનો ઉપયોગ મનોરંજન માટે પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. ગીતો સાંભળવા, ફિલ્મો જોવા રમત રમવા પુસ્તકો વાંચવા અને સોશિયલ મીડિયા દ્વારા મનોરંજન મેળવી શકાય છે. આ એપનો એ ફાયદો પણ છે કે જો કઈ વ્યક્તિ ખોવાઈ ગયું હોય તો ટે વ્યક્તિ પોતાના જીપીએસ દ્વારા પોતાની લોકેશન જાણી શકે છે. અને પોતાના સ્થળે જઈ શકે છે. અકસ્માત થાય આગ લાગે આરોગ્ય ની તકલીફ અથવા અન્ય કટોકટી સમયે તરત જ પોલીસ, એમ્બ્યુલન્સ અથવા સંપર્ક કરી શકાય છે. આટલા બધા ફાયદા હોવા છતાં તેના થોડાક ગેરફાયદા પણ છે. આ મોબાઈલ ના વધુ પડતા ઉપયોગ ના કારણે સોશિયલ મીડિયા ના વધુ ઉપયોગ કે ચિંતા, ડિપ્રેશન, તણાવ અને આ અ વિશેષ માં ઘટાડો થઈ શકે છે. વર્તમાન સમયમાં ઘણા લોકો ઓનલાઈન છેતર પિંડી, હેકિંગ, ફિશિંગ અને વ્યક્તિગત માહિતીની ચોરી જેવી સમસ્યા નું પ્રમાણ પણ વધી રહ્યું છે. મોબાઈલમાં રહેલી વ્યક્તિગત માહિતી ખોટા લોકો સુધી પહોંચી શકે છે ડ્રાઈવિંગ કરતી વખતે પણ મોબાઈલનો ઉપયોગ કરવાથી ગંભીર અકસ્માતો થઈ શકે છે. નાની ઉંમરે મોબાઈલ ના વધુ ઉપયોગ થી. બાળકોના માનસિક, શારીરિક અને સામાજિક વિકાસ પર પણ અસર થાય છે આપણે મોબાઈલ નો જવાબદાર નાગરિક તરીકે કરવો જોઈએ. જરૂરિયાત મુજબ જ મોબાઈલ નો ઉપયોગ કરવો સ્ક્રીન ટાઈમ મર્યાદિત રાખવો જોઈએ. અભ્યાસ દરમિયાન મોબાઈલને દૂર રાખવું. અજાણ્યી લિંક અથવા છેતરપિંડી થી સાવચેત રહેવું. અંત માટે એટલું જ મિત્ર કહીશ કે મોબાઈલ સારો કે ખરાબ નથી. તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેજ તેનું સાચું મૂલ્ય નક્કી કરે છે. જો તેનો સદઉપયોગ કરવામાં આવે તો તે વિકાસ નું સધન બની શકે છે. જ્યારે દુરુપયોગ જીવનમાં અનેક મુશ્કેલીઓ ઊભી કરી શકે. કરી શકે છે તેથી દરેક વ્યક્તિએ મોબાઈલ નો સંતુલિત ઉપયોગ કરીને પોતાના જીવનને વધુ સફળ સુરક્ષિત અને સુખમય બનાવવું જોઈએ. તો મિત્ર તમે થોડી માહિતી આપશો?
હા, તમે કિધુ તેમ મોબાઇલના ઘણા ગેરલાભો પણ છે તેના તેના સામે આપણો બચવાના ઉપાયો નીચે આપણે જોઈ તો મોબાઈલ નો જરૂરિયાત મુજબ જ ઉપયોગ અભ્યાસ તથા કામ દરમિયાન મોબાઈલને દૂર રાખવો. જોતાં પહેલાં લાંબા સમય સુધી મોબાઈલનો દ ચલાવવો. અજાણી લીખ અને ફેસ લોકો થી એ કોલોથી સારબિત રહેવું. બાળકોનો મોબાઈલ ઉપયોગ પર યોગ્ય નિયંત્રણ રાખવું, પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવો. રોજ કસરત અને બહારની પ્રવૃત્તિઓ માટે સમય ફાળવવો. અને અંતમાં હું આટલું જ કઉ છું કે- મોબાઈલ એક ઉપયોગી સાધન છે. પરંતુ, તેનો અતિશય ઉપયોગ નુકસાનકારક બની શકે છે. તેથી તેનો સમજદારીપૂર્વક- મર્યાદિત અને જવાબદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. યોગ્ય ઉપયોગથી તેનો લાભ મેળવી શકાય છે અને ગેરલાભોથી બચી શકાય છે. તો તમે આટલી તમે આટલો મારા- મારી સાથે વાતો કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
તમારો પણ મિત્ર આટલો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
હાલોતો પાછા મળીશું.